તો બેન
કઈ નહી વરસાદ બિરસાદ આવે છે, કે નહી
આવ છે ને તમારે તોંયા આવે છે?
હા આવે છે ને.
હા, અમારે તો એ બી આવે છે. અમારે તો એટલી બધો આવે એટલો બધો નહી આવેતો ઓછો આવે છે,
હમ રાત્રે આવે ને એટલે કઈ નવડા તો બંધ છે, સધા
એવું અમારે તો એ અડે પણ છે, પણ એ થોડું આવે છે.
હમ્મ
એવું
એ હા વરસાદ આવે તો ખુબ ભારું થાય ને
હા, ના એજ છે નને અમને વરસાદ ની ગરજ છે નહી
ને બઢવું અને કેમ છે. પાણી આવે તો પીકને ને બી પાણી મળી જાય ને બધું.
હા એકદમ બરોબર બોલે છે પીક બી પાણી મળી જાય છે આપડા બોરવેલ ને આપડા એવું કે છે હે વેરને તેને બધાને પાણી મળી જાય છે.
હા એટલે અને તો આવડા તો મોસમ તો તેવો જ છે આ એક તો ખુબ સારું રાત્રે આવે પણ બારીક બારીક આવે એટલું નહી જેવો લાગે તેઓ નથી આવે
હા એ બરોબર બોલે છે.
હમ પણ કેમ છે તે પાણી વરસાદ આવે તો પન લોકોને બી ખુશ માટે ખુશ થાય ને એટલે પાણી આવે પીકા વગેરે લગાડવાને ચાલુ કરી દે પાણી ફ હા હમણાં બધા શતકરી બધા કામને લટકી જશે
હા એ પાણી આવશે તો બધા કામે જતા રશે ને તો પાણી નહીં આવવાના પછી ઘરે રહેવાના એ.
ભાઈ કોઈ કામ નાનું કામ નથી કરવા ને એટલે.
હા
હમ અને બધા પાણી હ તો બધું કામ ચાલુ. થઈ જાય બધા લોકોનું. એ પાણી આવે તો બોરવેલ બઠા કોરડા પડીજાય છે પાણીની ખૂબ અછત છે
હા એ પ પાણી આવવું જોઈએ પાણી આવશે તો જ આપડું કશું થવાનું ન તો પછી આપડું કશું. નહી થવાનું
હા પાણી પણ આવું જોઈએ પણ લિમિટમાં આવું જોઈએ.
ના પેલો આપતો છે ને થોડો જાસ્તા આવું પેલો ત્યાં તો છે ને રસ્તા આવવો જોઈએ પછી લિમિટમાં આવવું જોઈએ એ કોટન તો કોટન લાલ પડી જાય છે.
હા અને કેમ છે જાસ્ત પાણી આવે તો બાળ વગેરે આઈ જાય
ઠીક છે
હમ અને બટું નુકસાન કરી નાને પ બું
હા હા
એટલે ક લિમિટમાં આવું જોઈએ તે બી જેટલું કામ છે એટલું જવું જોઈએ જય્યારે શેત કરીરીને કામ હોય ત્યારે વય આવજઈ એ લાગસ એવું કરવું જોઈએ ને તો ખુબ હાર થ
બોલતા લિમિટમાં આવ જોઈએ એમ આવું જોઈએ પણ તેમ નહી એક જ વખત આવુ જોઈએ પણ બઉુ આવું જોઈએ. એ લિમિટ નમિટ કશું ના જોયને
લિમિટ હા લિમિટમાં આવે તો કેમ છે પીક બી ના ખરાબ થાય.
હા થોડો બૂર બૂર આવે છે લગી જતો રે દૂરવૂર આવેવા છે લગી જતો ભરાએ છે એમાં જ ચાલે છે.
હા પાણી બી આવે તો કોઈ આપને બી અ પ્રોબ્લેમ ના થાય ના.
હા એજ છે ને પાણી આવશે તો પછી આપણું જ આગળ કશું થવાનું ન તો પછી કશું જ નહી થવાનું પાણી નહીં આવવાનું પછી બધું આપડું પી કે ટ્રેન ને વધુ રોકાઈ જશે
હા અને ખરાબ બેવશે અને પીક રોકાઈજે આપણે ધાન્ય વગેરે જલ્દી મારાવું નહી તેના ભાવ વધેલા રહેશે. એ બઠા લોકો હમ એ ના પી જ બટો ખે છે એ ગોલ ગોલ ગુમાવતા બટા
હા ના પાની આવું જ જોઈએ છે તમારું કહે છે મત
પાણી તો આવું જ જોઈએ ખુબ હારું કારણ એવું છે પાણી નહી આવેલ
પેલે છે ને એક જૂન ને પાણી આવી જાય છે બરોબર.
હા સાત જૂનને ભી પડે છે
હા તો હવે છે તો બાર જૂનેને કીધું તો બાર જૂન પછી વીસ જૂનને કીધો તો વીસ જૂન પછી એક તારીખ ને જ કીધો ડાયરેક એક તારીખ બી આઈ ગયો પણ પાણી કશો આ્યો નહીં.
કેમ છે જૂન માટે પાણી લાગી જાય ને એટલે કો જૂનમાં પાણી આવે જ. સાત જૂને પાણી પડે છે. હા પણ એ બધા જ હમ પણ એ બધા ઝાડ જંગલ જંગલ વગેરે તોડ કરી દે એટલા માટે પણ પાણીનો બટો મોસમ ખરાબ થઈ છે.
ના એ કરશે નહી તો પછી એમને બી પાાવસાળામાં પછી દિકકત નહી આવ જોઈએ. કારણ કે છે ને તો આપડે લાઈટ જવાની તો પછી લાઈટ જશે ને. એ જો હવે હવામાન ચાલશે તો પછી એ જોડા પડશે તો ખંભા પર પડશે પછી લાઈટ અને બીજળી કાપાઈ જશે.
પણ તે કેમ છે નહી તમે ઝાડા જેટલા તોડી રા ના તો તેટલા તમેજ એવા જગા પે ઝાડા લગાડો કે પ્રોબ્લેમ ના થાય. તમે તોડ્યા ના તો તે લગાડી લગાડો બી એમ મારું કવ છે. કારણ કેમ છે આપને આપને આવડા એ ત્રાસ છે આગલા આગલી પેઢીને તો બહુ ત્રાસ થાય.
હા ના ઈ છે.
હમ તો તમે થી કેલા હા તમે લાાઈટ બીજલી હા હા અને હા બટુતી ના આપે તો જગન છે. અને પેલે કેમ છે ઝાડા બર્યા વતા હતા તો એટલે સાંજજુને પાણી આવ તો તો જૂન થી પાણી લાગી જ જતો મોસમ પાણી નો. અને અવડા તો જુલાઈ ભી હા જૂન ભી નીકળી ગો ને જુલાઈ ભી નીકળી ગો ત્યારે જુલાઈ માં કઈ અવડા આવે છે.
હા એજ છે પાણી આવુ જોઈએ પાણી આવશે તો જ આપડું કશું થવાનું છે ને તો પછી થવાનું
હમ એ છે ને બધી પ્રોબ્લેમ થાય ને એટલા માટે
હા. આવ જોઈએ.
હા અને કેમ છે બિજલી વગેરે કરતા ઝાડા તોડેને તો તે આપ લગાડી બી શકો ના
હા અમારે તો એ પાણી નહીં આવેને તો પછી ગોમ ગોમ પાણી માંગા જાય છે. એ બધા ટ્રેક્ટરો ટોક્ટરો ભરી જાય છે પાણી માંગ
અ માથા પેતે કલશ વગેરે મેલી લે ને ગામમે ભી ફિરે છે. હા એ પાણી માંગે એમ જે પેલા વૃદ્ધ લોકો એ કે જે પાણી ના આ તો પાણી માંગવાની જેવી છે બિસરા ગામમાં જ્યાં પાણી પડે ત્યાં એવા બોલે એવા કહે એટલા માટે આવડાના લોકો બધા જાય. પાણી નહી આવતું
અમારા ગામ ભી અયના બેતાન દ બેતાન જના આવે પાણી માંગવા પણ અમારા ગામ જ નહી પાણી પડતું તો હું ગામે જવાના તમને પાણી હોવું
એ હા હા હાઈ બી પાણી માંગ જેવતા હતા અમારા ગામના પણ કેમ છે બિચરા ગમે બી પાણી ખૂબ પડ્યો જે બિસરા ગામ પડી જ રહે. છે ને આપણા ગામમાં નઈ પડતો ને એટલે પ બઠા ને મન બધું ખરાબ થાય ને.
હા એજ છે ને.
હા અને કેમ છે ટેન્શન ભી આવે છે તે પિક્કા ભઠા લગાડેલા તેમના. બોરવેલ ને બી પાણી બટું મ જાય સુકાઈ જાય રે ને બોરવેલ પણ કોરડી થઈ ચાલી બઠી હમ
આવઉ જોઇએ પાણી
પાણી આવવું જોઈએ ત્યારે બઠ્ઠાનું સારું થશે એ જેનો જેની જમણી જમણી છે તેની બી તેનું બી સારું થાય. અને જેનું જમીન નહી છે તેનું બી સારું થાય. પાણી આવે તું હમ એવું નહી છે કે જેની જમીન છે તેને જ અ ટેન્શન છે એ બઠી એવું કઈ નથી જીની જમીન નથી તે હા જેની જમીન નથી તેને બી પાણીની ગરજ જ છે કારણ શેતી વાળ ને પાણી નહી મળતું પતી તેનું ધાન્ય વગેરે પકતું નથી. અને તે પાકતું નથી તો પૈ હાઈ બઠાને મળતું નથી.
હા ના એજ છે મારું બી એજ કેવું છે કે જો આપડે કશું પાકડવાના તો ના તો પછી એ બધું ના તો પછી એ બધું આપે આઉટ ઓફ કન્ટ્રી મગાવવું પડશે તો પછી આપણેે આઉટ ઓફ પણ તય થી મગાવશું તો પછી આપડે હું પછી દુકાન પરથી ખરીદવા જ જશું તો બહુ
બઉ મોંઘવું પડશે અને પરવડું બી ને પરવડાવું બી નઈ તે આપને એટલા માટે હા એટલા માટે પાણી જો આવે તો ખુબ સારું થાય. અને આવજ જે કરણ બધાનું સારું થાય ને તો ખુબ સારું મનને ભી સારું લાગે હમ
આવું જ જોઈએ પાણી પાણી આવશે તો બધા નુ કશું થવાનું ન તો પછી કશું નહી થવાનું બધા લોકો એ મ બેહવાના એને બિચાર એ જો આપડી પાસે આજે આપડી પાસે આપડી પાસે આ જે બોરવેલ છે પણ બીજા પાસે નઈ છે ને બોરવેલ
હા એ બટા ઊંચાના પાણી ના કપાસ વગેરે કોટન વગેરે લગાડે છે ને એ બઠા ઊંચાના પાણીની આશામાં બેઠેલ છે એ ઉચા હા એ ભગવાન નુ પાણી આવશે અને પઈ હ કોટન વગેરે લગાડશું આપન એટલા માટે બેઠાતી ના જશ આપે બઠીલ છે
હ મેં હમે ભી તેના તેના પર છે ડિપેન્ડ પાણી આવશે તો કશું આપડું થશે તો પછી કશું નહી થવાનું
તને બી જેનું બોરવેલ છે ને પણ તે તે પાણીથી બી મોટા થતા તે ઝાડા જલ્દી ઊંચા નુ પાણી તમે મલા દો ભગવાન ન તો લગે જ તે ઝાડની વાળ ખૂબ ફટકામ થાય. અને પીક ભી જલ્દી જાય એવું છે હમ
હા એ તમ બરોબર બોલે છે.
એટલા માટે તો પઠાણને ગરજ જ છે પાણી ની ખુબ જ જરૂરત છે. અને આપણને બી પાણી બચાડવું જો હોય છે કેમ છે પાણી આવડા હ રોટી કે આગલા પેઢીમાં કેવા આપને એવ દુષ્કાળ દેખાને મળે નથી ને એટલે કે આપણને બી પાણી એટલું વેસ્ટ નથી કરવાનું કારણ આવડા તો સ્લેબ ને પેલે કેમ છે મટાડા નો ગલે હોય તો તે બું જીરી જાય પણ આવડ તો સ્લેબ ને ગલી થઈ ગયા એટલા માટે બધું હમ પાણી સરસરાટ નીકળી જાય ક્યારે જાય ક્યારે નહી એ બધું માહિતી નથી પડતું ને એટલા માટે હમ એટલા માટે આપણ પણ પાણી બચાડવું જ જોઈ છે આપણ પણ કઈ ચુકી ક આવે એટલે ક બઠું થઈ
હા હા એદમ બરોબર બોલે છે પાણી આવું જોઈએ છે.
તોડી છે કે આપણ કઈ ના ચુકતો ને નેચરજ ચુકતો યો થોડી છે, આપણ બી કઈ ચુક કાવે એટલેક નેચર ચુકાવેને મઠો
હા એજ છે ને, પાણી આવશે તો જો આપડું નેચર રહેશે ને તો પછી કશું જ નહી રેવાનું, તો પછી આપડુ બધ પડું બધું આ આગલી પેઢીમાં સોચેલું હોય એ બધું કશું નહીં થવાનું.
હમ્મ સારું નથી થવું કઈ
હમ્મ એ પાણી આવે તો ખુબ સારું થાય ને તો કાઈ નહી.
હા એજ છે ને, પાણી આવુંજ જોઈએ.
હા પાણી આવશે છે, તમે બી પાણી ને વાટ દેખો હામે ભી પાણી વાટ દેખે હમ્મ હમ્મ હમ્મ ચાલો ભાઈયુ
છ ચાલસે